તો
કેમ છો?
બસ, તમે કેમ છો?
બસ, હું પણ એકદમ મજામાં. આજે ઓફિસમાં ઘણું કામ હતું મારે.
અને, કેવાય કે હું પણ આમ કહેવાય, ઘણા દિવસ પછી આપણે વાતચીત કરી, ભાઈ.
હા, સાંજે ઘર આવી. હું પણ મજામાં. ઘણા દિવસ પછી વાર મળીએ છે આપણે, નહીં?
બિલકુલ. અને કેહેવાય ને કે, એટલું વધી ગયું કે આમ સમય જ નથી મળતો. કામ એટલું બધું વધી ગયું. પછી
હ. હા. સરસ ચાલે છે, પણ રોજ નવા પ્રોજેક્ટ આવે છે, એટલે પ્રેશર રહે છે.
બિલકુલ, હા. એટલે ઓફિસમાં પણ એવું ચાલે છે આજકાલ, તો ડેડલાઈન નજીક હોય એટલે બધા જ બિઝી થઈ જાય છે, નહીં?
હા, વીકેન્ડમાં તો રેસ્ટ મળતો જ નથી.
બિલકુલ, અને થોડું મળે છે, પણ આમ ઘરે પણ આમ ઘણું કામ હોય છે, એટલેને
હા, તને કુકિંગ ગમે છે?
હા, સિમ્પલ આમ ડિસીસ બનાવા લો ખીચડી, દાલ, ભાત, શાક અને ચાય સરસ બનાવ છું.
વાહ, મને પણ કુકિંગ ગમે છે. નવો રેસીપી હોય તો ટ્રાય કરું છું.
હલો.
હલો અવાજ આવે છે?
હા આવે છે ને તમારો અવાજ. કે તમારું ફેવરટ ફૂડ શું હશે?
મને ગુજરાતી થાળી ખુબ ગમે છે. દાળ, ભાત, રોટલી, શાક અને છાસ હોય તો મજા આવી જાય.
બિલકુલ મને પણ જોને ઘરનું જમવા તો ઓલ ટમ બેસ્ટ જ હોય છે.
હા બિલકુલ સાચું. હેલ્થ પણ હોય
બિલકુલ, અને તમને ટ્રાવેલિંગ ગમે છે?
હા બઉ ગમે છે. દર વર્ષે ઓછામાં ઓછી એક નવી જગ્યા જોવાની ઈચ્છા હોય
બિલકુલ, અને કઈ જગ્યા સૌથી વધુ ગમે છે તમને?
મને તો મનને તો સાપુતારા, માઉન્ટ આબુ અને ઉદયપુર ત્યાંનું વેધર ખુબ સરસ હોય છ છે.
ઓ, હું તો છે ને ગોવા ગયો હતો બીચ પર સવારે ચાલવ તો મને એટલું બધું ગમે છે.
હા બીચ પર સનરાઈઝ જોવાની મજા જ કઈક અલગ છે. નહી?
શું કરી ફોટોગ્રાફી નો શોખ છે?
હા મોબાઈલ થી નેચર ના ફોટોસ પાડવા બહુ ગમે છે મને.
હાલો.
અવાજ આ
સોશિયલ સોશિયલ મીડિયા પર મૂકે છે ને.
બિકુલ ક્યારેક મુકી દઉં છું. પણ રોજ તો નહી
હું પણ ઓછું વાપરું છું.
એ ટાઈમમાં તમે શું કરો છો? થોડું કો છો ને?
હું ફ્રી ટાઈમમાં બુકસ વાંચુ, મ્યુઝિક સાંભળું અને ગાર્ડનમાં વલો વોક કરું છું.
તો કઈ ટાઈપની બુક્સ આમ તમને ગમે છે. થોડું જણાવશો.
મને મોટિવેશન સ્ટોરીઝ અને બાયોગ્રાફી જેવી બુક્સ બહુ ગમે છે.
મને તો છે ને આમ હિસ્ટ્રી અને સાયન્સ બુક તો બહુ જ ગમે છે.
તમે મુવી જોવો છો?
હા ને. કોમેડી અને સસ્પેન્સ વાળી મૂવી તો મને બહુ જ ગમે છે.
ઓહો, મને ફેમિલી ડ્રામા અને ઇન્સ્પિરેશનલ મૂવી બહુ ગમે છે.
થોડું મને જાણ કરશો કે તમે છેલ્લે કઈ મુવી જોઈ?
હા ગયા હપ્તાએ એક કોમેડી મુવી જોઈ હતી બહુ હસી આવી.
બિલકુલ અને હસવાથી તો શે ને સ્ટ્રેસ લેવલ પણ ઓછો થાય છે.
હા બિલકુલ લાઈફમાં સ્માઈલ બહુ જરૂરી છે આપણી માટે.
બિલકુલ અને તમને શું એક્સરસાાઈઝ કરવી ગમે છે?
હા સવારે ત્રીસ મિનિટ વોક કરું છું હું.
સરસ અને હું પણ છે ને એમ જીમ જાઉં છું અઠવાડિયામાં ત્રણ દિવસ તો.
ઓહો, હેલ્થ મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે નહી?
બિલકુલ હેલ્ધી બોડી હોય તો બધું જ એમ સરસ જ ચાલે.
હા ચલો હવે ચાય પીવા જઈએ.
આ તો ખુબ સુંદર વાત કરીને તમે તો. મને કેવાય ને એમ કે સવારે વેલા ઉઠવાની આદત છે તમને?
હા મારે સવારે વહેલા ઉઠવાની આદત છે. અને લગભગ હું છ વાગે ઉઠી જાઉં છું. તું?
અને હુ હા હું પણ છે ને સાત વાગે ઉઠી જઉં અને પછી કોલેજ જવું અને એવું બધું કરું.
અચ્છા વીકેન્ડમાં બધા એવું જ કરે ની?
બિલકુલ હને સવારે ઉઠીને તમે પેલું શું કરો છો?
પેલા પાણી પીવું પછી થોડી સ્ટ્રેચિંગ અને યોગા કરું છું.
સરસ આમ છે ને હું પણ હવે યોગા આમ શરૂ કરવાનું આમ વિચારુ
અચ્છા, યોગાથી બોડી અને માઈન્ડ બંને રિલેક્સ રહે છે.
બિલકુલ અને ઓફિસ જવા પેલા બ્રેકફાસ્ટ કરો છો તમે?
હા, બ્રેકફાસ્ટ કર્યા કરીએ પણ સ્કીપ નથી કરતી.
સરસ તો અને શું બ્રેકફાસ્ટમાં તમને ગમે છે?
પહવા, ઉપમા, ખેપલા અથવા ઈડલી.
મને તો છે ને થીપલા ને આમ દહી ખુબ જ ગમે છે બે નું કોમ્બિનેશન.
ઓહો, ગુજરાતી ઘરમાં થેપલા તો હંમેશા હોય જ છે.
બિલકુલ અને મુસાફરીમાં છે ને એ ખુબ જ ઉપયોગી- બને છે
હા તને લોંગ ડ્રાઈવ ગમે છે?
લોકડાઉન ની વજન કઈક અલગ અલગ છે.
હા, પણ સેફ ડ્રાઈવિંગ પણ એટલી જ જરૂરી છે.
બિલકુલ અને સીટબેલ્ટ અને ટ્રાફ ફોલો
હા, તું મ્યુઝિક સાભળતા ડ્રાઈવ કરે છે?
હા.
ઓહો, મને પણ ઓલ્ડ ગુજરાતી અને હિન્દી સોંગ બહુ ગમે છે.
વટ સિંગર કોણ છે મને થોડું જણાવશો મારો?
ઘણા સિંગર્સ મને ગમે છે. મૂળ પ્રમાણે સોંગ સાંભળું છું હું. પણ આમ તો મારો ફેવરેટ સિંગર અરિજીત સિંહ છે.
સરસ મારો પણ એજ છે.
તને ફેસ્ટિવલમાં સૌથી વધુ કયો ગમે છે?
એટલે ફેસ્ટિવલમાં જોવા જઈએ ને તો સૌથી વધારે તો ઉત્તરાયણ બહું જ ગમે છે. તેમાં પતંગ આમ ઉડાવાની જે મજા છે ને એક બી તહેવારો મનાતી જા અને જે મજા આવે છે ને તે આપ તે લઇ શકે.
હા મને પણ ઉત્તરાયણમાં પતંગ ઉડાવવાની ખુબ મજા આવે છે
અને આમ ઉત્તરાયણ નો તહેવાર આમ નજીક આવે અને એ દિવસે તો ઉધય્યું અને જલેબી ખાવાની કઈક અલગ જ મજા હોય છે.
બિલકુલ દિવાળીમાં ગેસ સજાવું પણ ગમે છે એ ની મને.
બિલકુલ અને નવો નવા કપડા લેવા આમ બઉજ મજા આવી જાય છે.
હા ફેમિલી સાથે સેલિબ્રેશનની મજા જ કંઈક અલગ જ હોય છે.
હા પણ છે ને અમે તો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છે. એટલે એ તો બહુ જ મજા આવે છે.
હા અમે જોઈન્ટ ફેમિલીમાં રહીયે છે અને અ બઉ મસ્તી કરીયે છે
બસ તમારે તો છે આમ મજા આઈ જતી હશે ને ચોરી
હા બધા સાચા જ જમવાનું અને વાત કરવી બઉ ગમે છે એમને.
સાદ જ છે ને તો અને મારા ઘરમાં પણ બધા આમ મળે ત્યારે જ આમ ઘણી મજા આવે. છે.
હા નાના બાળકો હોય તો ઘર વધુ જીવંત થઈ જાય છે.
બિલકુલ અને જો તેમની સાથે રમવાની તો અલગજ ગુજરા આવે છે.
તને પેક્સ ગમે છે?
હાર તો ખુબજ ગમે છે. એમાં લઈ લે કૂતરાઓ તો મને ખુબ જ ગમે છે ડોગ્સ.
ઓહો મને પણ તેવ ખુબ લોયલ હોય છે ને.
ના ભવિષ્યમાં પેટ રાખવાનું આમ થોડું મન છે તમારું.
હા સરસ વિચાર છે મારે પણ પેટ રાખવાનું મન છે.
હ અને વેકેશન ને શું પ્લાન છે તમારો આગળ નો.
હા કોઈ સાન. તે હિલ સ્ટેશન જઈએ તો સરસ.
આ તો ખુબ સુંદર છે વિચાર તમારો.
ફ્રેશ પણ ઓછો થઈ જાય ને
બિલકુલ સાચી વાત છે આપડે ફરવા જઈયે તેના સ્ટ્રેસ પણ ઓછું થઈ જાય અને ખુબ જ મજા આઈ જાય.
હા ચલો હવે મને બીજું એક કામ છે. કોઈ બીજા દિવસે આ ટોપિક પર આપડે વાત કરીશું મને ખુબ આનંદ આયો. તમારી જોડે વાત કરીને
ખુબ સુંદર આપડે ચોક્કસ ફરીથી વાત કરીશું મલિયે. હા.